હલો. નમસ્તે મયૂર રાજે નમસ્તે આજે આપણે, નમસ્તે આજે આપણે પ પર્યાવરણ વિશે ખુબ જ વિગતવાર ચર્ચા કરવાના છીએ, શું તમે તૈયાર છો?
હા, હું જરૂર પર્યાવરણ વિશ એવો વિષય છે જેના વિશે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી છે. પહેલા તમે કહો કે પર્યાવરણ શબ્દોનો અર્થ શું થાય છે?
મરા મતે પર્યાવરણ એટલે આપણા આસપાસ રહેલી તમામ વસ્તુ જે આપણા જીવનને અસર કરે છે, પરંતુ હું તમારી પાસેથી વધુ સ્પષ્ટતા વ્યાખ જાણવા માંગુ છું.
આ પર્યાવરણ એટલે જીવંત અને નિર્જીવ તત્વનો સહયોગ. છે. આવા પાણી, જમીન, વૃક્ષો, પ્રાણીઓ પક્ષીઓ, પર્વતો, નદીઓ, સમુદ્રો, મનુષ્યો, અન્ય જનજાતિ આ બધું મળીને પર્યાવરણ બનાવે છે, તમને શું લાગે કે મનુષ્ય અને પર્યારણ વચ્ચે જેવો સંબંધ છે?
મનુષ્ય અને પર્યાવરણનો સંબંધ ખુબજ કાટ છે આપણે પરણ માંથી જીવન માટે જરૂરી બધી વસ્તુઓ મેળવી છેી શું તમે કહી શકો છો કે પ પર્યાવરણ ન હોય તો શું થશે
શું જો પર્યાવરણનું સંતુલન બગડી જશે તો જીવનની અસ્તિત્વ રહેવું મુશ્કેલ બની જશે શું દવા નહી મળે પાણી ની અછત થઈ જશે કોરા નું ઉત્પાદન ઘટી જશે શું તમે માનો છો કે આજના સમયમાં પર્યાવરણ પહેલાથી જ વ વધુ જોખમી છે
હા કારણ કે વસ્તી વધી રહી છે અને લોકો કુદરતી સંશોધનોનું વધુ ઉપયોગ કરી રહ્યા છે પરંતુ શું માત્ર વસ્તુઓ તરત જવાબદાર છે
હા નહી ઔદ્યોગિક શહેરીકરણ અને બેદરકારી પણ જવાબદાર છે તમે શું માનો છો કે વિકાસ અને પર્યાવરણ વચ્ચ વચ્ચે સંતુલન કેવી રીતે સાધી શકાય
ટેકનોલોજી અપનાવીને અને કુદરત સંશોધનો નો સમજદારી પૂર્વક ઉપયોગ કરીને પરંતુ મને કહો કે પ્રદુષણ કેટલા પ્રકાર ના હોય છે
મુખ્યત્વે હવા પાણી પ્રદુષ ષણ જમીન પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ તમે કયા પ્રકારનું પ્રદૂષણ સૌથી વધારે જોખમી આપી શકે છે
મને લાગે છે કે હવા પ્રદુષણ સૌથી વધુ જોખમી છે કારણ કે આપણે દરેક ક્ષણે શ્વાસ લઈએ છીએ હવા પ્રદુષણના મુખ્ય કારણો કયા છે
હા વાય વાહનો નો દમાડો ઉદ્યોગોનો વાયુ કચરો બાળવોને જંગલો માંથી લાગતી આ શું તમે ક્યારે એવો વિચાર કર્યો છે કે જ્યાં હવા ખૂબ પ્રદુષિત હોય
હા મોટા શહેરોમાં ઘણી વારે ધૂમ્સ જેવું વાતાવરણ જોવા મ મળે છે શું આવા પ્રદુષણ થી મા માત્ર માણસોને જ નુકસાન થાય છે
હા પાણી પ્રદુષણ થાય ત્યારે જારે નદીઓ તળાવોને સમુદ્રો કચરો રસાયણો અથવા ગટર પાણીની પાઇપો ભરાઈ જાય છે શું તમને લાગે છે કે પાણીનો બગાડ પણ મોટી સમસ્યા છે
કેટલાક નિષ્ણાતો નો નું એવું માનવું છે કે પાણી ન મહત્વ વધતું જુ રહે છે તમે રોજિંદા જીવનમાં પાણી કેવી રીતે બચાવો છો
હું નળ નળ ખુલ્લો રાખતો નથી અને જરૂરી મુજબ જ પાણી વાપ પરું છું તને શું કરો છો?
હું પણ પાણીનો બગાડ ટાળું છું અને અન્ય લોકો ને પણ સમજાવું છુ હવે તમે કહો બુક્સો નું મહત્વ શું છે
હા, વૃક્ષો ઓક્સિજન આપે છે કાર્બન ડાયોક્સાઇડ શ આપે છે અને પર્યાવરણ ને ઠંડુ રાખે છે શું એક વૃક્ષનું જીવન જીવવામાં ખરેખર કેટલું મહત્ત્વ હોઈ શકે
આા એક વૃક્ષ હજારો જીવ સૃષ્ટિઓને આશ્રય આપે છે તે જમીન ધોવાણ અટકાવે છે અને વરસાદમાં પણ મદદ કરે છે શું તમે ક્યારે વૃક્ષારોપણ કર્યું છે?
હા શાળામાં વૃક્ષારોપણ પણ કાર્યક્રમમ દરમિયાન ઘણી બધા વૃક્ષો વાવેલા છે અમે અમારી શાળા પણ શાળામાં પણ ઘણા વૃક્ષો વાવેલા છે તેમાં અમે એક હજાર જેટલા વૃક્ષો વાવેતા છ, દરેક વ્યક્તિ એ દર વર્ષે ઓછામાં ઓછું કેટલા વૃક્ષો વાવા જોઈએ
ચોક્કસ જો દરેક નાગરિક એક વૃક્ષ વાવે તો કરોડોના નવા ઉભા થઈ શકે હવે મને કહો વન વિનાશ એચ એટલે શું?
હા જો અત્યારના સમયમાં વૃક્ષો વાવવા ખૂબ જ જરૂરી છે કારણ કે જે રીતે વાતાવરણ દૂષિત થાય છે તે રીતે વૃક્ષોનું પ્રમાણ વધારવું જોઈએ મોટા પ્રમાણમાં વૃક્ષો કપાઈ રહ્યા છે જેના કારણે આપણે જીવન સૃષ્ટિ ને પણ વિનાશ થાય છે તેને વનિષ વિનાશ કહેવામાં આવે છે તેનું શું પરિણામ હોઈ શકે
વરસાદમાં ઘટાડો, જમીન ધોવાણ, પ્રાણીઓના રહેઠાણનો નાશ અને ગ્લોબલ વોર્મિંગમાં વધારો શું તમે ગ્લોબલ વોર્મિંગ વિશે વિગતવાર જાણો છો?
હા, હું થોડું જાણું છું. તમે વધુ સમજવા માંગતા હોય તો હું તમને વધુ માહિતી આપું
ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં સતત વધારો કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને અન્ય ગ્રીન હાઉસ વાયુઓ તેના માટે જવાબદાર છે. શું તમે છેલ્લા દસ વર્ષમાં ગરમીમાં વધારો અનુભવ્યો છે?
હા, ઉનાળામાં તો એટલા પ્રમાણમાં ગરમી પડે છે કે ઘરની બહાર પણ નીકળવું કાટું પડે છે. અમારા ગામમાં તો એ હજી એટલી ઠંડી એટલું ગરમી નથી હોતી, પણ જે શહેરી વિસ્તારો છે ત્યાં પચાસ ડિગ્રી ઉપર તાપમાન જતું રહે છે. લોક કોને ખૂબજ તકલીફ પડે છે. શું ગ્લોબલ વોર્મિંગ માત્ર ગરમી જે વધારે કરે છે?
નહીં હિમ નદીઓ અગળે છે, સમુદ્ર નું સ્તર વધે છે, દુષ્કાળ અને પૂર જેવી કુદરતી આપતોમાં વધારો થાય છે. શું તમને લાગે છે કે આબોહવા પરિવર્તન વાસ્તવિક
હા, હા, અને તેવીજ આ આપણા આથી જોઈ રહ્યા છીએ, શું પ્રાણીઓ પણ આબોહવા પરિવર્તન ઝીલ અસર થાય છે?
ચોક્કસ ઘણા પ્રાણીઓના રહેઠાણ બદલાઈ રહ્યા છે અને કેટલીક પ્રજાતિઓ લુપ્ત થવાના જોખમાં છે. તમને જે વવધ્ય વિશે શું ખબર છે?
છોડ અને પ્રાણીઓની હાજરી જે વિવિધતા કહે છે, તે શા માટે મહત્વપૂર્ણ છે?
કારણકે દરેક જીવસૃષ્ટિ પર્યાવરણ માં પોતાની ભૂમિકા ભજવે છે જો એક કડી તૂટી જાય તો આખી પ્રાણી પ્રણાલી પર અસર થાય છે
હા શું બી વિદ્યાર્થીઓ પર્યાવરણમાં બચાવમાં મહત્વ તોની ભૂમિકા ભજવી શકે છે
હા વિદ્યાર્થીઓ સમાજમાં જાગૃતિ લાવી શકે છે વૃક્ષારોપણ કરી શકે છે અને પર્યાવરણ મૈત્રી આદતો અપનાવી શકે છે તમે શું માનો છો કે શાળાઓ એ શું કરવું જોઈએ
હા મારું એવું કેહેવું છે કે શાળાઓ વધુમાં વધુ વૃક્ષારોપણ ના કાર્યક્રમો ચલાવા જોઈએ મારું તો એવું માનવું છે કે દરેક શાળા એ આંદોલન કરવું જોઈએ જેનાથી વૃક્ષારોપણને આગહ આપવુ જોયે જેથી દરેક શાળામાં એક હજાર જેટલા સો વાવા જ જોઈએ. જેનાથી જે પ્રદૂષ પણ ની પ્રદુષણ ઘટે અને વૃક્ષારોપણ પણ સારું થાય જેનાથી ઘણો ફાયદો છે શાળામાં પર્યાવરણ કલબ શરૂ કરવા જોઈએ નિયમિત જાગૃતિ કાર્યક્રમ યોજવા જોઈએ શું કરમાંથી પણ શરૂઆત થઈ જશે
હા વીજળી બચાવવી પાણી બચાવો અને કચરા નું યોગ્ય સંચાલન કરવું આ બધું ઘર માંથી શરૂ થઈ શ શકે છે.
હા શું ટેકનોલોજી પર્યાવરણ માટે લાભદાયક બની શકે છે ટેકનોલોજી
વાહનો અને ગ્રીન બિલ્ડિંગ્સ પર્યાવરણને બચાવવામાં મદદરૂપ છે.
હા વાત સાજ તમારી જે પવન ઉર્જા ઇલેક્ટ્રિક ઉર્જા એ બચાવી શકે શું તમને લાગે છે કે ભવિષ્યમાં દુનિયા વધુ હરિયાળી બની શ
જો સરકારો સંસ્થાઓ અને સામાન્ય લોકો સા થે મળીને કામ કરશે તો ચોક્કસ બની શકે
હા અંતમાં તો જો હાલના સમયમાં જે રીતે પ્રમાણમાં વધી રહ્યું છે. આપણે વૃક્ષોનું સારું વાવેતર કરવું જોઈએ કારણ કે જે વૃક્ષો થી હોતા તેના કારણે પ્રદૂષણ ફેલાય છે અને આ પ્રદૂષણના કારણે ઘણી બધી સ્વચ્છતા જોખમાય છે અને તાર ના સમયમાં તો તમે જો તા હશો કે જે ખાવાની વસ્તુઓ પણ કશું સુરક્ષિત નથી હોતું સ્વાસ્થ્ય જોખમ છે ઘણું બધું નુકસાન થાય છે તમારું શું કેવું છે થોડા સ્વાસ્થ્ય વિશે માહિતી આ
હું કહીશ કે પૃથ્વી આપણું એક માત્ર ધર છે તેનું રક્ષણ કરવું આપણે છે વૃક્ષો વાવો પાણી બચાવો પ્રદૂષણ ઘટાડો અને કુદરતનું સન્માન કરો
હા વાત સાચી તમારે આપણે વૃક્ષો વાવા જોઈએ જેના કારણે આપણે જે પૃ થ્વી આપણે તમે કહ્યું કે જેમ પૃથ્વી આપણ કરશે તેનું આપણે બચત કરી શકીએ આપણે રક્ષણ કરી શકીએ હા તો તમે જે રી તે વાત કરી તો હું એવું કે માગુ શું કે આપણે હમણાં જે અમે પકોડીને લારી ગયા હતા ત્યાં જે સ્વચ્છતા જોઈને મને એવું લાગ્યું કે આવી ગંદકીમાં પણ લોકો ખાય છે પછી તો બીમાર તો થવાના છે આ બધું કારણ છે જે પર્યાવરણ માંથી આવે છે કે પર્યાવરણ દૂષિત થાય જેના કાર કારણે લોકો જે ગંદગી ગંદગી ફેલાવે છે ગંદગ ગંદકી ના કારણે સ્વસ્થ પણ જોખમાં છે અને સ્વાસ્થ્ય ના કારણે આપણે તમે જોતા ઘણા રોગો થાય છે મલેરિયા જેવા ડેન્ગ્યુ હમણાં જે પકોડીની વાત કર તો તો કે જેનાથી ફૂડ પોઈઝન પણ થાય છે તમને કદાચ જોયું હોય તો તમે તમારા ગામમાં કેવી પકડીને લારીઓ પર સ્વચ્છતાશે થોડી માહિતી આપો ને
અમારા ગામમાં પકોડની લારી પર કુલ પણ સ્વચ્છતા હોતી નથી કે હાથમાં કશું પહેરતા પણ નથી પની વગેરે અને છુટા હાથે કે છે એટલે કે એકદમ આ હાયજનિક વસ્તુ થઈ શકે છે આજે હું આપણા સૈના મનપસંદ સ્રીટ ફૂડ પાણી વીશે વાત કરવાનુ છુ પાણીપુરી એ ભારતમાં સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ માંથી એક છે પણ નાના બાળકોથી લઈને મોટા સુધી લગભગ દરેકને પાણીપુરી ખૂબ જ પસંદ હોય છે તેનો સ્વાદ ખા તો મીઠો તીખો અને મચેલેદાર હોવાથી તે દરેક કુંમરના લોકો આકર્ષિત છે પરંતુ લોકોને તે પણ ખબર નથી તે શું ખાઈ રહ્યા છે પાણી પુરીને ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ નામોથી ઓળખવામાં આવે છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેને પાણીપુરી કહેવામાં આવે છે ઉત્તર ભારતમાં તેને ગોલગપ્પા તરીકે ઓળખવામાં આવે છે ત્યારે પશ્ચિમ બંગાળમાં તેને પૂચકા તરીકે ઓળખવામાં આવે છે ના અલગ હોઈ શકે પરંતુ તેનો સ્વાદ દરેક જગ્યા એ લોકોને ખુબ ગમે છે
આ વાત સાચી જે ત વાત કરીકે પાણીપુરી હમણાં ખુબ જ વખડાય છે પણ એ લોકો સમજતા નથી કે તેને કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ ને કઈ રીતે ખાવું જોઈએ સ્વસ્થ રાખીને ખાવામાં આવે તો ઘણું સારું થાય તમે જે આ પાણીપુરી એક ફાસ્ટ ફાસ્ટ ફૂડમાં જ આવે છે ફાસ્ટ ફૂડથી ઘણા બધા રોગો થઈ શકે છે જેમ કે ફૂડ પોઈઝન થઈ શકે છે પેટમાં ઇન્ફેક્શન થઈ શકે છે હમણાં મારો એક મિત્ર છે હર્ષ કરીને તેને કઈક દુકાન તેમને પાર્લર્સ નો ધંધોષ છે તેથી તેને કંઈક ગાધું હશે દુકાન ન તો તેને પોતે પોતાને જ પેટમાં ઈન્ફેક્શન થયું હજી તેને દવા ચાલુ છે એક મહિનાથી તેની હજીુ થોડી હવે થોડી રાહત છે ઘણો સમય થઈ ગયો તેને હજુ રાહત નથી એટલી બધી કારણ કે તેને જે
પાણીપુરી ખાવાના કેટલાક ફાયદા પણ છે જો તે સ્વચ્છ રીતે બનાવવામાં આવે અને તાજા શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો તે સ્વાથ સાથે થોડું પોષણ પણ આપે છે પરંતુ જો કંદા પાણી અથવા અસ્વસ્થ સામગ રીતે બનાવામાં આવે તો પેટ ના રોગો થઈ શકે જે તેથી અંબે સ્વચ્છ અને વિશવસની જગ્યાએથી પાણીપુરી ખાવી જોઈએ
વાત સાચી અમારા ગામમાં પણ ઘણી જગ્યા એવી છે જ્યાં અમે પાણીપુરી ખાઈએ છીએ કારણ કે ત્યાં સ્વચ્છતા પણ હોય છે અમારા ગામમાં ટોટલ પાંચ જે લારીઓ છે તેમાં અમે હું એક જ જગ્યાએ પાણીપુરી ખાવઉં છું કારણ કે ત્યાં સારી રીતે સ્વચ્છતા જાળવ હાથમાં મોજા પહેરવામાં આવે છે સારી રીતે માથામાં ટોપી પહેર આવે છે જેથી તેમના માથાના વાળ છેને પાણીપુરીમાં ના પડે અને કશું રોગ પણ ના થાય અને તે સારા બટાકા સારી ડુંગળી વગેરેનોો ઉપયોગ કરે છે તેનાથી કશું રોગ ના થાય એને સારી રીતે તે સ્વચ્છતા જાાળી શકે અને આપણને ખાવાનું સારું આપી શકે તમાર શું કેવું છે
પાણીપુરી નો વ્યવસાય પણ ઘણા લોકો માટે રોજગાર નું સારું સાધન બન્યા છે નાના વેપારીઓ પાણી વેચીને પોતાના પરિરનું ગુજરાન ચલાવે છે આજ કલ ઘણા લોકો પાણીપુરી ન સ્ટોલ આધુનિક સ્વરૂપ આપી રહ્યા છે જેમાં મિનરલ વોટર હાજેનિક સામગ્રી અને ડિજિટલ પેમેન્ટ જેવી સુવિધાઓ પણ મળે છે પાણીપુરી માત્ર એક નાસ્ તો નથી પરંતુ ભારતીય ખાણીપીણીની સં મહત્વ પાક છે, વિદેશમાં પણ પારિતિક રેસ્ટોરન્ટમાં પાણીપુરી પરસવામાં આવે છે. અને ઘણા વિદેશી લોકો પણ તેને સ્વાદ માણે છે. અંતમાં હું એટલું જ કહીશ કે પાણીપુરી એક સ્વાદિષ્ટ લુક અને ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતું સ્ટ્રીટ ફૂડ છે. પરંતુ, તેનો આનંદ લેતી વખતે સ્વચ્છતા અને આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
હા, વાત સાચી કરી તમે, જે અંજમાં જે વાત કરી કે પાણીપુરી એક સારો ખોરાક છે, પણ જે સ્વચ્છતા વગર તે ખાવામાં આવે, તો ઘણા બધા નુકસાનો પણ થાય છે. તેથી, આપણે જો પાણીપુરી ફાસ્ટ ફૂડ ખાવું જોઈએ, પણ તેના ચોક્કસ પ્રમાણમાં.